હલો હાલો.
હલો.
હલો.
અવાજ આવે છે મારો.
હા હા આવે છે.
કઈ નહી આ તો અમે ટુર પર પ્રવાસ જવાનું વિચારતા હતા. તો મેં કીધું તમને ફોન કરીને પૂછી લઉં કે તમારે આવું છે.
હા હા એવીશે જને.
સારું સારું અને થોડી ચ. અમે આ. ધરમપુર સાડું વરસાદ જેવું મોસમ છે તો ધરમપુર સાઈડ. વિલ્સન હિલ્સ છે ને ત્યાં જવાનું વિચારી રહ્યા છીએ.
આહા. આ એ તો ખૂબ સરસ જગ્યા છે હું જરૂરથી આવીશ.
હા અને મારે થોડી ચર્ચા પણ કરવી હતી પ્રવાસ પર.
હા હા બોલો બોલો.
હા એટલે આમ પ્રવાસ જીવન નું આમ એક શ્રેષ્ઠ શિક્ષક છે. કહેવાય છે કે પુસ્તક વાંચવાથી જ્ઞાન મળે છે પરંતુ. પ્રવાસ કરવાથી અનુભવ મળે છે અને દુનિયાની. અ દુનિયાને સમજવી હોય નવી સંસ્કૃ. સુતિને ઓળખવી હોય અને જીવનમાં નવી ઉર્જા મેળવવી હોય. તો પ્રવાસ કરતા શ્રેષ્ઠ શિક્ષક બીજો કોઈ નથી. અ તેથી જે આમ કેહેવામાં આવે છે કે પ્રવાસ માણસને માત્ર. સ્થળો જ નહીં પરંતુ પોતાને પણ ઓળખાવતું હોય છે.
તો તમે ખૂબ જ સાચી વાત કીધી કે પ્રવાસ એટલે પોતાના. રોજિંદા જીવનથી થોડો સમય દૂર જઈને નવી જગ્યાએ. નવા લોકો. એ સંસ્કૃતિ અને કુદરતી સૌંદર્યનો અનુભવ કરવા કરવો. પ્રવાસ માત્ર મનોરંજન સાથે નથી પરંતુ. એ જ્ઞાન અનુભવ અને માનસિક શાંતિ મેળવવા માટેનો એક ઉત્તમ માર્ગ. છે.
હા. અને પ્રવાસ એટલે તમે કીધું જ કે માત્ર એક જગ્યાએ થી બીજી જગ્યાએ જેવું નહી. પરંતુ નવા લોકો છે નવી સંસ્કૃતિ છે. નવા પહેરવેશ છે એ લોકો ના નવી ભાષા છે એ લોકોના નવા વિ. વિચારો છે અને નવા અનુભવ સાથે જોડવાની એક સુંદર તક છે. અને પ્રવાસ આપણા જીવનને સમૃદ્ધ બનાવે છે અને આપણો. દ્રષ્ટિકોણ વિસ્તૃત કરાવે છે.
સાચી વાત છે તો તમારી.
હા.
અને હા બોલો.
અને આજના વ્યસ્ત જીવનમાં. દરેક વ્યક્તિ આમ કામ અભ્યાસ અને જવાબદારીઓમાં એટલો વ્યસ્ત થઈ ગયો છે. કે પોતાને માટે સમય કાઢવો મુશ્કેલ બની ગયો છે એના માટે. અને આવા સમયે પ્રવાસ મનને. તાજગી આપે છે તણાવ ઓછો કરે છે અને જીવનમાં નવી પ્રેરણા લાવે છે.
એ તો તમે ખૂબ જ સાચી વાત કીધવી કે. આજના તણાવભર્યા જીવનમાં લોકો ખૂબ જ વ્યસ્ત થઈ ગયા છે તેઓને બહાર જવાનો ટાઈમ મળતો. તો નથી અને ઘણા લોકો તો આપણે જોયુ છે કે આખો આખો દિવસ. કોમ્પ્યુટર અને લેપટોપની સ્ક્રીન આગળ બેસીને કામ કરતા હોય છે. તો એ ઘણી વાર ઘણું માનસિક રીતે તણાવ ભર્યું થઈ જતું હોય છે તો એવા જ કામમાંથી જ્યારે આપણે થોડું બ્રેક લઈને આવી રીતે પ્રવાસ માટે જઈએ. તો ખૂબ જ માનસિક શાંતિ મળતી હોય છે, અને એક નવું વાતાવરણ મળે છે આપણને.
હા અને પ્રવાસ ના આમ ઘણા પ્રકાર છે કે ધાર્મિક પ્રવાસ છે. કે શૈક્ષણિક પ્રવાસ છે. ઐતિહાસિક પ્રવાસ છે, કુદરતી સ્થળોની મુલાકાત. સાહસિક પ્રવાસ અને સાંસ્. પ્રાકૃતિક પ્રવાસ દરેક પ્રકાર નો પ્રવાસ આપણને કંઈક નવું શીખવે છે.
સાચી વાત છે અને. પ્રવાસે નવી જગ્યાઓ વિશે જાણકારી મળે છે. અને ઇતિહાસ.
સંસ્કૃતિ પરંપરા ભાષા અને જીવનશૈલીને સમજવાની પણ તક મળે છે.
હા અને વિદ્યાર્થીઓ માટે પ્રવાસનું મહત્વ આમ. ખૂબ વધારે છે જયારે આપણે કોઈ ઐતિહાસિક સ્થળ વિજ્ઞાન. સંગ્રહાલય. અભયારણ્ય અથવા બોટાનિકલ ગાર્ડન ની મુલાકાત લઈએ છીએ. ત્યારે પિસ્ત પુસ્તકોમાં વાંચેલી વાતો વાસ્તવિક રૂપમાં. જોવા મળતી હોય છે, અને આ અનુભવ લાંબા સમય સુધી આપણને યાદ. પણ રહેતો હોય છે.
હ એ તો તમે ખૂબ જ સાચી વાત કીધી કે તમે. આજ કલ પ્રોજેક્ટર પર ભણો છો. અમુક જે તમારે પિક્ચર જોવાના હોય છે. એ તમે પ્રોજેક્ટરમાં સ્ક્રીન પર જોઉં છો એની જગ્યાએ. તમે એજ વસ્તુ ફિલ્ડમાં જઈને. કે પછી એવી એજ્યુકેશનલ ટૂર પર જઈને જોવો. તો ખૂબ જ વધારે અસરકારક હોય છે અને લાંબા સમય સુધી યાદ રહે છે.
હા અને ભારત વિવિધતાથી ભરેલો દેશ છે. કાશ્મીરની સુંદર ખીણો રાજસ્થાનના કિલ્લાઓ ગુજરાતનો ગિરનાર. અને કચ્છનું રણ કેરળના. બેકવર્ડસ ગોવાના દરિયા કિનારા અને. હિમાલયના પહાડો. દરેક સ્થળે પોતાની આગવી ઓળખ ધરાવતું હોય છે.
હ સાચી વાત છે અને. અલગ અલગ સ્થળના લોકો અને તેમની રહેણી કેણી ખાણી પીણી અને પરંપરા. અને સમજવાથી આપણે દ્રષ્ટિકોણ પણ વિશાળ બને છે.
હા એ તો સાચી વાત છે, અને ગુજરાતમાં પણ. અનેક પ્રવાસન સ્થળો છે સોમનાથ દ્વારકા ગીરરાષ્ટ્રીય. ધ્યાન ગિરનાર, સ્ટેચ્યુ ઓફ યુનિટી, કચ્છ ન સફેદ રણ. સાપુતારા. નેર અને લોથલ જેવા સ્થળો માત્ર પ્રવાસ માટે જ નહીં પરંતુ. ઇતિહાસ. અ સંસ્કૃતિ અને કુદરતી સૌંદર્ય માટે પણ જાણીતા છે.
સાચો વાત છે અને. પરિવાર અને મિત્રો સાથે કરેલા પ્રવાસો પણ ઘણા યાદગાર ક્ષણો બનાવે છે અને. સંબંધોમાં પ્રેમ વધે તથા સમજણ વધારે છે. અને આત્મવિશ્વાસમાં પણ આપણા વધારો થાય છે કે નવી જગ્યાએ જવાથી. આપણે ઘણી બધી નવી નવી પરિસ્થિતિઓનો સામનો કરીએ છીએ. અને ઘણા બધા આપણે. અ આપણે પરિસ્થિતિઓનો સામનો કરવાથી આપણી પરિસ્થિતિઓને સહન કરવાની ક્ષમ. તા પણ વધે છે અને એનાથી આપણો આત્મવિશ્વાસ પણ મજબૂત બને છે
હા એ તો સાચી વાત છે અને પ્રવાસ આપણને સહનશીલતા સમય નું આયોજન જવાબદારી અને નવી પરિસ્થિતિમાં જીવવાની કળા શીખવે છે અજાણ્યા લોકો સાથે વાતચીત કરતા આપણો વિશ્વાસ વધે છે અને વિવિધ સંસ્કૃતિઓ પ્રત્યે આદર ની ભાવના પણ આપણામાં વિકસે છે
સાચી વાત છે તો તમારી પરંતુ પ્રવાસ કરતી વખતે અમુક બાબતો પણ ધ્યાનમાં રાખો જોઈએ જેમ કે પ્રવાસનું યોગ્ય આયોજન કરવું એ ખૂબ જરૂરી છે અને જરૂરી દસ્તાવેજો અને સામાનને સાથે રાખો એ જરૂરી છે પરંતુ એને સુરક્ષા પણ રાખવી ખૂબ જ જરૂરી છે અને જે પણ આપણે પ્રવાસી સ્થળો પર આપણે જઈએ છી ત્યાં સ્વચ્છતા જાળવવી આપણી જ ફરજ છે તો ત્યાં સ્વચ્છતા જાળવવી જોઈએ અને સ્થાનિક સાંસ્કૃતિક અને સ્થાનિક સંસ્કૃતિ નિયમોનું પાલન અને સન્માન કરવું જોઈએ અને કુદરતી સ્થળોને નુકસાન ન પહોંચાડવું જોઈએ
હા એ તો સાચી વાત છે અને તમે કીધું એમ જ કે પ્રવાસ દરમિયાન આમ કેટલીક જવાબદારીઓ આપણી હોય છે કે જ્યા જઈએ ત્યાં સ્વચ્છતા જાળવવી પ્લાસ્ટિકનો બને એટલો ઓછો ઉપયોગ કરો સ્થાનિક લોકો તેમની સંસ્કૃતિ ન આદર કરવો ઐતિહાસિક સ્મારકોને નુકસાન ન પહોંચાડવું અને કુદરતી સંપત્તિનું રક્ષણ કરવું આ દરેક પ્રવાસી નિયમ ફરજ છે
હા સાચી વાત છે તું ઘણા લોકોને એવી એવું હોય છેકે એ લોકો પોતાની સાથે જમવાનું લઈને જાય છે તો ત્યાં જઈને લોકો ખાતા હોય છે બેસીને પરંતુ પછી કચરોો ત્યાં જ ફેંકીને આવે છે તો એ ખૂબ જ એક શરમજનક બાબત છે તો તમે તમારી જોડે જમવાનું લઈ જાઓ છો નાસ્તો લઈ જાઓ છો તો તમે પેપર ડિશ હોય કે પછી જમવાનું હોય કે કોઈ પણ પ્રકારનો કચરો હોય પોતાની સાથે એક અ બિનબેગમાં લઈને આવો કચરા પેટીમાં નાખી દો પછી તમને જ્યાં કચરા પેટી દેખાય ત્યાં
હા અને આજના સમયમાં સોશિયલ મીડિયા માટે ફોટા પાડવાના ની ઉતાવળ માં ઘણા લોકો પ્રવાસ નો સાચો આનંદ ભૂલી જાય છે પ્રવાસ નો સાચો અર્થ માત્ર ફોટા લેવો નથી પરંતુ તે સ્થળને સમજવું ત્યાંના લોકો પાસેથી શીખવું અને યાદગાર અનુભવો એકત્રિત કરવા છે
હા તો ખૂબ જ સાચી વાત કીધી તમે કે તમે ફોટોઝ પડાવો એ તો કોઈ ખરાબ બાબત નથી તમે એ તમારી મેમરી માટે ટેક ભેગું કરો છો બધું એ સારી વાત છે પરંતુ તમે એ બધા ફોટોઝ પડાવવાના અન્ય ચક્કરમાં તમે એ જગ્યાને જોતા નથી એ જગ્યાની ઘરો આનંદ માણતા નથી તો એ પછી થોડી ખરાબ બાબત છે.
હા એ તો તમે સાચી વાત કીધી અને મારા મત. પ્રમાણે તો દર વર્ષે એક વખત આપણે જુવું. આપણે કોઈ નવા સ્થળની મુલાકાત લઈએ. તો આપણા વિચારોમાં નવી તાજગી આવે છે પ્રવાસ આપણને શીખવે છે કે કે દુનિયા ખુબ વિશાળ છે અને દરેક વ્યક્તિ પાસેથી કઈક નવું શીખ શીખી શકાય છે આપણે.
સાચી વાત છે ને પ્રવાસ તો જીવનનો એક સુંદર અનુભવ છે. ત્યાં આપણને નવી વસ્તુઓ શીખવે છે મનને આનંદ આપે છે અને જીવનમાં યાદ. ક્ષણો ઉમેરે છે પ્રવાસ દ્વારા આપણને દુનિયાને વધુ સારી રી તે આપણે સમજી શકીએ છીએ. અને આપણું જ્ઞાન તથા અનુભવ પણ વધારી શકીએ છીએ.
હા વાંધો નહી સારું સારું. ચલો પછી ગોભી નુ શાક કરીશું.
હા-હા-હા સારું-સારું વાધો નહી.